ઓકે
હલો
આવે છે અવાજ
હા આવે છે બેન તમે કેમ છો
મજામાં શું ચાલે છે
બસ બસ તમારે ત્યાં વરસાદ પડ્યો કે નહી
કઈ વરસાદ પડ્યો નથી
અમારે તો એટલું ખરાબ વાતાવરણ થઇ ગયું ને કે અમે રાત્રે સુઈ જઈને ત્યારે વરસાદ પડે અને આખો દિવસ
ગરમી હા સાચી વાત છે આ કળિયુગ છે કળિયુગ માં બધું ના જોવા મળે એજ ન હોય
હા સાચી વાત છે હવે તો છે ને આવી ધર થઈ ગઈ છે ને તો તહેવાર બી કઈ આવેને તો આપણને એમ થાય કે ભાઈ વરસાદ પડશે ઠંડી લાગશે કે વાવાઝોડું રા લાગશે તો તહેવારની પણ પૂરેપૂરી તૈયારી નથી હા
રથયાત્રા આવશે તો આપણને બધાને ખબર કે રથયાત્રા પેલા વરસાદ આવી જશે હોય છે કાયમ અને મારા છોકરાની બર્થડે રથયાત્રા ના બીજા દિવસે છે તો એ પહેલા તો બે ત્રણ વખત તો વરસાદ પડી જ જાય અને આ રથયાત્રા એ ત્યાં સુધી હજુ એક વરસાદનું ટીપુ પણ પડ્યું નથી અને બધા ગરમીમાં એટલા કઈ રહ્યા છે અને અમાર સામે રહે છે એ લોકો અધર કાસ્ટ ના છે અમે જૈન છીએ તો રથયાત્રા ના દિવસે વરસાદ પડે તો એ લોકો એવું કેહેતા કે જો અમારી અમારા તહેવાર માં કેવું વરસાદ પડે છે અમાર ભગવાન અમાર પર કેવા ખુશ થાય છે તમારા તહેવારમાં તો વરસાદ જ નથી પડતો અમારા જન્મ મહાવીર જન્મ હોય એવું કઈ હોય તો અમારે વરસાદ ના છાંટા પણ ના પડે પછી એક દિવસે હતો એ દિવસે એટલો બધો વરસાદ પડ્યો હતો તો અમે એ લોકો લોકોને ખીજવતા કે જો અમારા તહેવારમાં પણ ભગવાન કેટલાક ખુશ થઈ ગયા અમાર તો ધોધમાર વરસાદ આવ્યો કેટલા બધા પ્રસન્ન થઈ ગયા અમારી ઉપર કે અમી ચાંટ ના થઈ ગયા અમારા ઉપર એમ એટલે તહેવાર ની એવી છેને આપ ગુજરાતના તહેવારો તો આપણે જેટલા માનીએ એટલા હોય છેને આપણા તહેવારો આપડે જે રીતે મનાઈએ છે એ રીતે આપણા કુટુંબ ના છોકરાઓ વડીલો બધા જોતા હોય છે દ પેટી દર પઢી એની પરંપરાઓ એ લોકો જોઈને પણ આપણા બાપ દાદા છે, પપ્પા છે બાપ દાદા એ લોકો જે રીતે મનાવતા એ તે આપણે મનાવતા હોય છે ને આપણે જે મનાવતા હોય એ જે રીતે કરતા હોય એ રીતે આજકાલના છોકરાઓ જોતા હોય હોય છે પછી એ લોકો પણ એ રીતે આપણે એ લોકોને સમજણ આપતા હોય છે કે આ આ રીતે કરવાનું દિવાળી માં આ રીતે પૂજન કરવાનું એ રીતે સમજાવતા હોય તો એ લોકો પણ નવી વસ્તુ તુ શીખે અને પરંપરા આગળ ચલાવતા હોય છે
એકદમ સાચી વાત છે તમે જે પરંપરા ની વાત કરી ને તો અમે લોકો નાના હતા ને તો અમને સમજ નહી પડતી તો દિવાળી ના દિવસે અ જયારે પપ્પા બધું ચોપડા પૂજન એ બધું કરવા બેસે ને અ તો અમે પપ્પા ને એવું પૂછ તા કે પપ્પા આની શું જરૂર છે આપડે શા ક શા માટે આ બધું કરવું જોઈએ તો અમને સમજ પડતા કે દીકરા આ તો આપણી વંશ પરંપરાગત છે વર્ષોથી આપડે આ કરવું જોઈને આપડા બાપ દાદા પણ કરતા આવ્યા છે કેમ આપડણે પૂજન કરવું જોઈએ શા માટે પૂજા લક્ષ્મી ની પૂજા કરવી જોઈએ વર્ષમાં એક વાર બહાર કાઢીને કેમ એની પૂજા કરવી જોઈએ હ તો એ બધી પરંપરાગત એક સ્ટોરી છે ને સ્ટોરી ના આધારે જે લોકો કરતા છે તે હજુ કરતા છે હવે પછીની જે જનરેશન છે ને તેમાં ડાઉટફુલ છે કે એ લોકો કરશે કે કેમ કારણ કે આપડણે કઈ બી કરી ને તો એ લોકો એમ કે તમારે જે કરવું હોય તે તમારે કરવાનું અમને કઈ કરવા માટે કેવાનું નહી તો આ બધી વંશ પરંપરાગત આપણી જે અ પરંપરા છે ને ધીમે ધીમે વિસરાતી જાય જે ઓછી થતી જાય છે તે ચાલી ના શકે પેલા કેવો કે નવરાત્રી આપડે કરતા આપડે એક્ઝામપ કે નવરાત્રી કરતા તો નવ દિવસ નવરાત્રી ના બધા જ વ્યક્તિઓ શું કેવાય ઉપવાસ રાખે રાતે માંડવડીઓ લે માતાજીને ખરેખર ગરબા જાતિ ગરબા ગાય ડેજીને એવું બધું નની હતું સારા વ્યવસ્થિત કપડા પહેરે માતાજી ના ગરબામાં મગ્ન થઈ જાય ને હવે તમે નવરાત્રી જુઓ તો એવા કપડાં પહેરીને આવે ને નવરાત્રીમાં કે આપણને એમ લાગે કે શર ના અડધા ભાગ તો ખુલ્લા છે અને બડીજે પણ નાચે બધા છોકરા છોકરા ભેગા થઈને ગમે તેમ ના છે મિસડિસિપ્લન નાચ કોઈ ઉપવાસ ના રાખે માંડવડી તો ત્યાં જોવા જ ના મળે આરતી માં પણ ચંપલ પહેરીને ઉભા પ્રસાદ ખાવાની સમજ ના પડે ડાબા હાથ લઈ ડાબા હાથ થી લઈ લે એટલે જે આપડી પરંપરા જે છે ધર્મ પ્રત્યેકે લાગણી હોતી ખુબ જ વિસરાતી જાય છે તેનું મને બહુ દુઃખ
પહેલાના જમાનામાં નવરાત્રીઓ થતી ને શેરીઓ શેરીઓમાં થતી હવે બધી પાર્ટી પ્લોટોમાં અને મોટા મોટા કોમન પ્લોટ ને એમાં બધામાં થવા લાગે છે પહેલાના જમાનામાં જે ગરબાઓ થતા ને તો આખું જે માતા જેવા સહગાર આવ પછી એમ માટલીઓ કે બજારમાં ભી તમે જાઓ ને તો એવી રંગબેર િરંગી માપલીઓ એની ઉપર ટીકા અને કાણા પાડેલા હોય કે તેની અંદર તમે દીવો મૂકો ને તો ઓલવાય બીની ને ઝગમગ ઝગમગ થાય અને દેખાય તો એટલું સરસ લાગે કેણ કે કલરફુલ એવું માટલું હોય ડેકોરેશન કરેલું એની અંદર તમે દીવા મકો એ દીવા થી રોશની કલર પ્રિન્ટ ને બધું દેખાય અને ઘણી વખત તો માતાજી પ્રત્યે લોકો એટલી શ્રદ્ધા હોય પર ગરબા ગાતા ગાતા એ લોકો ન માતાજી એમનામાં પ્રસન્ન થઈ જત અને એ માતાજીની જેમ નાસ્તા ને કરતા ને એટલે એ પેલા ન એ લોકો ની શ્રદ્ધા ને એ બધું જોતા ને તો નવાઇ લાગતા અને અત્યારના લોકો બી આ બધું કદાચ એમના જોમાં બી આવીઈ જ ને તો એ લોકો હસવાનું બંધ ના થતું એટલે એ લોકો ને મજાક લાગતુ કે આ વળી શું આવી રીતે કઈબી માતાજી આવતા હશે કોઈનામાં એટલે એવી એમનામાં કોઈ શ્રદ્ધા ને કેવું કઈ ખબર નહ એટલે એ લોકો હસવામાં કાઢી દીધા ને હવે એ લોકો પાર્ટી પ્લોટમાં જવાનું પસંદ કરે પેલા તો માથે ઓ માથા ઉપર ગરબો લેતા ગરબોને એવું આખું શણગાર કરીને શણંગારેલું હોય એ માથે લઈને આખું ગોળ માતાજીના વર્તી રમતા અને કરતા અને બધું એનો મહિમા જ અલગ હત તો નવરાત્રી
હા આપડે એમ કે નવરાત્રી આવી તો બધાના ઘરમાં છે ને મા માતાજીઓની જે કુળદેવી હોય ને સ્થાનક માં મુૂકેલી હોય તે આખું સાફ કરે સાફ કરી ને પછી નવ દિવસ ઘરમાં પણ આરતી કરે સેવા પૂજા કરે નોરતા રાખે અખંડ દીવો રાખે અસાધના ના થાય એનું ધ્યાન રાખે કેટલું બધું ધ્યાન રાખે કારણ કે આપે કુળદેવી હોય ને એ જો આપડાથી રીસાઈ જાય ને તો પછી આપણને છે ને એનું પાપ લાગે અથવા તો કઈક આપણને નડે તો એવું કેવય કે ભાઈ દરેક ની કુળદેવી હોય ને તો નવરાત્રી ના નવ દિવસ પોતાની કુળદેવી પ્રમાણે બધા ને કામ કરતા હોય છે અ પોતાના કૂળદેવીને નૈવેદ ચડાવે પછી પ્રસાદ આપે કુંવારિકા છોકરીઓને ખવડાવે એને પછી સાજ શણગાર આપે એવું બધું કરતા હોય છે તો આવો વંશ પરંપરાગત તહેવાર તમે જુઓ ને તો વિશરાતો જાય છે આપણે એમ કેમ કે દીકરા નવરાત્રી આવતી છે આપણે હવે ઉપવાસ કરવાના છે તો સામે જવાબ જ આપી દે કે ઉપવાસ બુપવાસ ભાઈ અમારું કામ નહી તમારે જે કરવું હોય તે કરો અમને કઈ કેવાનું નહી કેટલાક તો મેં એવા વ્યક્તિ પણ જોયા છે કે જે નવરાત્રીમાં નકોડા નવ દિવસ ઉપવાસ પણ કરે અને કઈ જ નહી ખાય ખાલી ફ્રૂટ અને ચા જ પીને રહેતા હોય છે એટલે એવા લોકોને ધન્ય છે એ સિવાય તમે એક વસ્તુ બી જોય છે કે નવરાત્રી ના છેલ્લા ચાર દિવસ છે ને તો જૈન લોકો હ નીલ લોકો ની આંબીલની ઓળી આવે છે તો એ પણ એક તહેવાર જેવો જ કેવાય કે વરષમાં બે દિવસ આવે છે કે જેમાં મહાવીર જયંતિ ની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે તો એના અંદર પણ એક જ ટાઈમ એક જ જગ્યાએ બેસીને ખાવાનું અને મોડું તેલ ઘી રાય મરચ બધું નહી ખાવાનું ખાલી બાફેલું અનાજ હોય ને તે પણ ખાવાનું અને એ નવ દિવ દિવસ સુધી કરવાનું હોય છે જેમ નવરાત નવ દિવસ હોય ને એમ આમબીલની ઓળ પણ નવ દિવસની હોય છે એટલે એ ધન્ય છે જૈન લોકોને અઢળક લોકો કરતા હોય છે પડમ પડી થતી હોય કરવા માટે બેસવાની જગ્યા પણ નતી નહી હોય બે ત્રણ રાઉન્ડ કરવા પડે તો પણ જઈને લોકો એ ઓડી કરવાનું છોડતા નથી એટલે આવી બધું આપણા બાળકોને આપણે છે ને આપ રિલીજીયસ પ્રમાણે સમજ આપ
અમારે ચૈત્ર મહિનામાં છે ને આમ કફ છૂટો પડતો હોય છે કે એમાં કડવી વસ્તુ ખાવી જોઈએ આમ તેલ ઘી ચીજ એ બધી વસ્તુ જે તળેલી છે આખી એ બધી વસ્તુ ઓછી ખાવી જોું કારણ કે એમ એ સમયમાં કેવું છે આપણી પ પ્રકૃતિ તો પ્રામ ઉત્તેજિત હોય છે એટલે આપડે કંઈ પણ એવું ખાય ને તો તરક પિત્ત બની જાય એટલે એ સમયે પેટને આપણે કડવી વસ્તુ આપીએ ને તો એ બેસી જાય છે અને આપણું સ્વાસ્થ્ય. ઘણા ચૈત્ર મહિનામાં લીમડો લીમડોને મોર થાય છે એ પાંદડા કે ફૂલો ખુલે છે એ ફૂલો બધા તોડી તોડીને એનો રસ કાઢીને પીતા હોય છે. અને અમારા નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી માં ઓળી જે કહે છે કે જે લોકો ઓળી કરીને અમારે ત્યાં બારસો થી પંદરસો માણસોને. જેટલી સંખ્યા થાય છે હવે નવ દિવસ શાકભાજી નહી. ઘી તેલ નહીિ એક પણ મસાલા નહી એમાં સૂટ જીરાડું મીઠું મરી એ બધું જ. ખાવાનું હોય છે કોઈ મરચું નહીિ હળદર નહીિ ધાણાજીીરું નહીિ રઈજીીરું નહીિ અજમું નહિ. કશું જ ને એવી કોઈ જ આઈટમ આવતી નથી જે વસ્તુ બ લુખું સૂકું એવું ખાવાનું હોય છે ને કઠોળ એ અને કરિયાતું આવે છે કરું એ તમે પીવાથી રાગીની રાબ આવે છે પણ એ બધી વસ્તુ પણ મસાલા વગર પણ એટલી ટેસ્ટી લાગતી હોય ને નવ દિવસ સુધી સળંગ કરો એટલે તમારું સ્વાસ્થ્ય સારું જ રહે છે એવી જ રીતે આસુ મહિનામાં પણ આ તહેવાર આવે એટલે આપણા ઘરમાં પણ નાના બાળકો પણ આ ન હવે નવ દિવસ ના કરે તો એકાદ દિવસ પણ આપડે એમને કરાવતો હોય છે કે બેટા એક દિવસ કરે એલે તારા આખા વર્ષ એનું સ્વાસ્થ્ય સારું અને પર્યુષણ પર્યુષણમાં અમારા ઘરમાં સવાર થી બધા આ નવ દિવસ જેવું જ હોય છે કે ખાવા પીવાનું
હ
ઓછું હોય ચોવિયાર હોય એકાાસ ના કરે બેસ ના કરે આંબેલ ઉપવાસ કરે એવી રીતનું હોય એટલે છોકરાઓ રોજ કઈ ના કરે તો નોકારશે અને ચોરયાર તો કરાવે એ રાત સવાર સૂર્યોદય થાય પછી એ લોકોને મોઢામાં કઈ નાખવાનું સૂર્યાસ્ત થાય પછી કઈ જ મોટામાં નહી પ્રતિકમણ કરવા લે છે સેવા પૂજા કરે એટલે આ બધી પરંપરા એ લોકો શીખે એ આપણા ધર્મ માં આપડે આ રીતે કરવાનું હો એવી રીતે એ લોકોને સમ સમજણ આપવામાં આવે છે એટલે એ લોકો પણ જુએ છે ને શીખે છે
હા એ બધું ખરેખર આપડે આપડા છોકરાઓને છે ને આપડા રિલીજીયસ પ્રમાણે શીખવાડવું જ જોઈએ તમારી સાથે આ ટોપિક પર વાત કરીને બેન ખુબ જ મજા આવી
મને પણ ઘણું જાણવા મળ્યું થેન્ક યુ